હલો હેલો હા બોલો
હા કેમ છો હમ
બસ મજામાં તમે કેમ છો
બસ અા
બોલો
બાકી શચા ટમ ચા વગેરા પી લતી
ના ના અમે તો બપોરે પીતા જ નથી
અચ્છા અચ્છા સાચી વાત હા બસ કઈ નઈ હવે ચોમાસું લાગવાનું ચોમાસું લાગવાનું હવે વા આ વખતે તો ચોમાસું ભી પાંચ મહિનાનું છે
હા આ વખતે વધારે ધરમ ધ્યાન કરવાનું પાંચ મહિનાનું ચોમાસું છે આ વખતે એટલે હા શું શું કરો છો જૈન તમે પણ જઈને છોનેમે પણ જઈને જ છીએ
હા જ
હા બીજુ જૈનમાં તો આપડો જૈન ધર્મ તો સૌથી મોટામાં મોટો જૈન ધર્મ હા
એ તો કે આપણા કઈ સારા કરમ કર્યા હશે એટલે આપણ જૈને ધરમ માલ્યો
હા એતો છે.
એક જૈન ધર્મમાં જ એક જૈન ધર્મ જ છે જો વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મ છે.
હા બરાબર બીજું જૈન ધરમ એટલે આપણેમ આત્માનું કલ્યાણ કરવું આપડા માં આમ વધારે બધું સમજી શકે સો મતલબ ખરાબ છે શું બરાબર પ છે શું પાપ છે શું પુન્ય છે જે આટલું બધું આપણા તો જૈન ધર્મ માં શીખવા મળે
તો અમારે બી જૈન તો બાપરે બહુ આમ કૈન સૌથી આમ કઠિનને સૌથી આમ સ્પષ્ટ તો એમાં ભી આપણને આમ જૈન ધર્મ હોય તો માણસમાં કેટલું આમ સારા વિચાર સારા વર્તન અને શાંતિ પણ એકદમ જીવન જીવાની પ્રેરણા આપણને શ શીખડે છે અગર જૈન ધર્મ ન હો આપ જીવનમાં તો આપણું શું થશે.
બરાબર હા હા મતલબ જૈન માં તો કેવું આપ પણ આમ કોઈ કેટલું બધું શીખવાનું હોય છે કે કોઈ વખત મતલબ આમ જૂઠું નહી બોલવાનું ચોરી નહી કરવાની ને બ્રહ્મચાર્ય પાલન કરવાનું ને એટલું બધું આમ છે ને શીખવાનું આમ જૈનમાં અ આલ આલુ આલુ પ્યાજની ખાવાનું જમીન કનની ખાવાનું તો આપડે કેટલા બધા આમ ઘર માંથી બચી જઈએ છીએ આપણેે પાપ કરવાથી તો
સાહેબ
હમ બોલો
હલો
હા બોલો
એતો કેમાં ફાયદ ભી કે કેટલા છે અહિંસા નું પાલન બી આપણને એનાથી આપણે શીખી શકીએ તો આપણને કોઈ જીવન જીવ હોય તો એને આપડણે નુકસાન ભી નહી પહોંચાડીયએ તો એનું અલું ભાવનાનુંી આપણે કેટલું આમ માનવ
તો તો જૈન ધર્મ એક કેવું છે આમ પ્રાચીન ધર્મ છે એમાં શું અ જીવિત પ્રાણીઓ અનેને એ લોકોને બધાને બચાવવાનું અહિંસા ન અ કરવું અહિંસા ન કરવી ને આવી રીતે આત્મ જ્ઞાન ના માર્ગ પર ચાલવાનું ને એવું બધું કેટલું બધું શીખવા મળે છે આમ
હ આ તો કેટલા આમ સરસ બધા તીર્થ ી કેટલા પણ સારા સારા બની ગયા છે એમ જોવા જઈએ તો આ રીતના તે તો સૌથી આમ
આજ કલ વધારે આજ કલ વધારે બધા જેના જે ને અ તીર્થ પર વધારે જવાનું પસંદ કરે છે આમ આપડા જૈન તીર્થ પર ગમે તે તીર્થ પર જઈએ તો હંમેશા એ તીથ પર કેટલા બધા જ ધરમ ધ્યાન કરતા જોવા મળે છે ને એ જોઈને તો ખુબ જ સારું લાગે છે એમ
શાંતુ આપણું મન ભી આમ શાંત થઈ જાય
બરાબર સાચો મેરો
તમને મારી અવાજ તો સરખી આવતી તે છે
હા આવે છે બોલો બોલો
હા એ થોડુંક અહીંયા નેટવર્ક ઇસ્યુ હતું એટલે મેં કીધું પૂછી ગયો
ના ના બરાબર આવે છે બોલો
તો સાચી વાત તો જૈન ધર્મ તો એકદમ કેવું એમ દયાનેત કરુણા જેવું છે. આપણા આમ એટલા આમ મારા સાહેબજીને આમ દીક્ષા જોઈએ તો આમ વિચાર આવે કે જીવનમાં શું છે શું આમ જીવા જેવું એ જીવન તો એ લોકો જ જીવે છે ભાઈ
માનવ સેવા કરવાની જૈન ધર્મમાં માનવ સેવા જીવ રક્ષા ને એ બધું આમ કરતા જ રહી છે આપણા જૈનમાં જૈન સમાજમાં પણ આ બધું કરતા જ રહે છે.
હ સાચી વાત હ કેવું ને જે આમ ઘણા આમ જો જો તમે ઘણા જણ આપણું આમ જૈન ધર્મ જોઈ ને તે લોકો ન બી આમ એકવાર મન થઈ જાય કે નહી ભાઈ આ લોક લોકો ના ધર્મમાં છે કઈક કરવા જેવું આમ
હમ ને ઘણા જણા અધર કાસ્ટ વાળા પણ હોય છે ને તે લોકો પણ એ જોયું હમણાં હમણાં કે આપણા ધર્મમાં જૈન ધર્મમાં દીક્ષા લે છે તો મતલબ કઈ તો એમને એવું લાગતું હશે ને કે જૈન ધર્મ જેવો કોઈ ધરમ નથી આમ એટલે એ લોકો આપણા જૈન ધર્મમાં આવી જાય છે.
હ હમણાં મેં ભી જોયા ને ઘણા મોટા મોટા આપ ઘરમાં જે એ લોકોની ઘરે જે કામ કરે ને એ લોકો નો મતલબ એ લોકો ન બી મન એવું કે એ લોકો ભી આમ જોયા ને તો પોઝિશન માં હોય ને એ લોકો ભી આમ છૂટું ન થાય એ લોકો એની જેમ જ આમ ઉપવાસ ચવયાર એ લોકોને ભી આમ આઠે આઠ દિવસ એ લોકો બધું આમ પાડે એમ કેમ કે આપણો એ જૈન ધર્મ જ જૈન ધર્મ જ એ છે કેમ
એ તો કોઈ બહુ નસીબ વાળા ને મળે જે મળે તેમ આપડ બી કઈ સારા કરમ કર્યા છે.
બરાબર
હમ્. હવે વા પાંચ મહિના ન ચોમાસું થઇ જશે તો
જૈન જેના ઘરમાં જૈન મતલબ ધર્મને સમજે તે લોકો ના તો આમ ખુજ સારું કેહેવાય. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, પૂજા પાઠ કરે.
હવે તો આમ આટલા મોટા મોટા મોટા મોટા આમ કેવું ને ઘર વાળા બી આમ ઘર છોડી છોડીને દીક્ષાઓ લઈ પૈસો ટકો બ તું આમ દાન મા આપી દઈ. કેમ કે
એ લોકો પણ સમજી જાય છે. કે સંસારમાં કઈ નથી આમ શું
હા સાચી વાત કઈ નઈ હવે તો એટલી બધી દીક્ષાઓ જે દીક્ષાઓ કઈ આમ ઘર ઘરમાં આમ દીક્ષાઓ થતી છે આમ નહી લાગે કે એક ઘરમાં કોઈ બી
કારણ કે એ લોકો બધા સમજી ગયા છે કે સંસારમાં ખાલી દુઃખ જ છે આમ એટલે દીક્ષા હમ પણ એવું બધા ના નસીબમાં નથી હોતું
સાચી વાત તો
હમ દીક્ષા જૈન ધર્મમાં દીક્ષા લેવાની આટલી આસાન નથી હોતી ઘણા આવાસ કોઈક જો હોય કે લોકો ને ખબર પડી જાય છે સંસાર માં ખાલી દુઃખ જ છે તો દીક્ષા હમ તો એ લોકો દીક્ષા લઈ શકે છે એમ
હમણાં જોયું તમે સુરતમાં કેટલામ એક તો એટલા મોટા હીરા હીરા બજારી વાળ ના
હા મોટા મોટા વેપારીઓ મોટા મોટા કેટલા પ પરિવારો તેમાંથી પણ કેવી રીતે દીક્ષા લેતા હશે એ વિચાર આવે છે પણ એ લોકો કારણ કે એ લોકો સમજી ગયા છે કે જૈન ધર્મ મળ્યો છે ને એમાં આપણે આત્માનુંું કલ્યાણ નહી કરીએ તો આપણે જૈન ધર્મ લીધેલો આપણને મળેલો શું કામ એમ
સાચી વાત તો હવે તો જૈનમાં તો આખ
ક્યા
સાચી વાત એ તો હવે નસીબ જે બધું લખાય લ તો કેટલું સારું આમ અભ્યાસ ભી મળે એમાં તો કેટલું સારું શીખવાનું મોક્ષ નારક નામાં આપણું જ એવું એક ધર્મ છે જેમાં આપણને બધું આમ જ્ઞાન પ્રાપ્તિ થાય આમ આમ બધા ધર્મમાં હોય પણ એક આપણો જૈન ધર્મ એટલો આમે ઓછું ને આ માટે શવામ
હમ હમ રાતના જૈન ધર્મ માં કેટલા બધા હોય છે એમ કે કેટલું બધું પાલન કરે છે ઘણા જૈન ધર્મ આપણા બધા બધા આમ જૈન ઘરોમાં કે રાતના નહીિ ખાવાનું રાતના નહી ખાવાનું સવાર ઉઠતા જ પૂજા પાઠ કરે છે સામાય કરે પૂજા પાઠ કરે પછી અ જમ જમીન ક નથી ખાતા રાતના નહ ખાવાનું ઘણા બધા એવું છે છે કે મતલબ જૈન ઘરોમાં બહુ પાલન કરે છે. કારણ કે જૈન ધર્મ જ કોને
એમ તો બી આમ પોઝિશન જેમ આમ તહેવાર ની જેમ ઉજવેય છે જેમ નો જન્મને કેટલું આમ સારું હોય
ઓ કેટલા તીર્થં કરો
તીર્થં કરો છે આપણા હા
તમારે બી વડી લોકો બધું આમ
હા બધું કરે છે ઘરમાં. તો હ હમ. બીજું
બસ કઈ નઈ હવે હવે થોડું, ચોમાસું લાગે પઝિશન ચાલુ થાય.
ધરમ ધ્યાન કરવાનું આપડે-
હમ એટલું ધરમ થાય તેટલું કરો એના
હમ. બિજો. ચાલો મળીએ પછી.
ઓકે.